હેલો ના કેમ છો?
બસ મજામાં કેમ છો તમે?
અમે પણ ખુબ જ મજામાં અને હાલમાં તો વેકેશન પડ્યું છે તો બસ ઘરે જ થોડાક આરામ કરી રહ્યા છેો તમે કેમ છો તમે મતલબ ઘરે હાલમાં શું કરી રહ્યા છો હમણાં
કઈ નઈ હમણાં તો બસ ઘરે જ મજા કરીએ છીએ અ એટલે એમ કમનું એડમિશન કરાવવાનું છે અમને કોલેજ ચાલુ થવાની છે કેમ છે તમારું
હા અમે પણ મતલબ અ એ જ મ ઘરે બેસીને મૂવી ને એવું બધું જોયા કરીએ છીએ કારણ કે તમને ખબર છે હમણાં તો ઘરે જ બેસેલા તો મૂવી ને એવું બધું તો જોવા જ પડે અને મતલબ અમે તમને એ માટે જ ફોન કર્યો કે આપડે મતલબ એક દિવસે મૂવી મુૂવી જોવા જઈએ કારણ કે ઘણા મતલબમાં આપડે દિવસોથી મુવી જોવા નાય ગયા અને થિયેટરમાં મૂવી જોવાની ખુબ જ વધારે એવી મજા આવે છે, તો જેથી કરીને આપણે એકાદ દિવસ પ્લેન બનાવીએ અને મૂવી જોવા જઈએ કારણ કે હાલમાં એક મતલબમા મૂવી પડવાની છે, એક સ્પાઈડરમેનની તો તે મૂવી મને ખુબ જ વધારે એવી ગમે છે, તો જેથી કરીને તે મૂવી જોવા જઈએ અને તમને મતલબ મૂવીમાં કઈ મૂવી વધારે ગમે છે, તે થોડુંક જણાવજો ને
મૂવીમાં મને તો એમ જોવા જઈએ તો બધી જ મુવી ગમે છે, અને હમણાં હાલમાં હું એક મુવી જોવા ગઈ હતી. સૈયારા તે મુવી તો મને ખુબ જ વધારે ગઈમી હતી અને તે મુવી જોતા જોતા તો રડું પણ આવી ગયું હતું ને સૌથી સારી મુવી લાયગી હતી નેમ આપડે થિયેટરમાં જે મુવી જોવા જીએ ને તો સારું કેવાય ને તા વધારે મજા બી આવે ને આપણને થિયેટરમાં જવું જોઈએ મૂવી જોવાતે ને આપડે એક મનોરંજન બી હારું થઈ જાય ને આપડે ફરવાનું બી થઇ જાય
હા તમારી વાત એકદમ સાચી છે, અને જો આપડે મતલબમાં મૂવી ને એવું બધું જોયે ત આપણને ખુબ જ વધારે એવું સારું પણ પડી શકે કારણ કે જો આપણે જો સારી મૂવી જોશું ને તો આપણને ખૂબ જ એવું મતલબમાં સારું પડશે હું તમને વાતચીત કરું મતલમાં મને છે, ને આમીર ખાનની મુવી ખૂબ જ વધારે એવી ગમે છે, કારણ કે તમે જો આમીર ખાનની મૂવી જોશો અને તેમની જે સ્ક્રિપ્ટ સિલેક્ન જોશો તે ખૂબ જ વધારે એવી સારી હોય છે, કેમ કે તેમની મૂવીની વાત કરું મેં તો તેમની મૂવી થઈ ગઈ પી કે મૂવી પહી સિક્રેટ સુપરસ્ટાર પહી થ્રી ઈડિયટ્સ મૂવી અને આ આ બધી મુવી મને ખુબ જ વધારે એવી ગમે છે, અને તેમાંથી મને જે થ્રી ઈડિયટ્સ મુવી છે. એ મુવી ખુબ જ વધારે મને એવું ગમે છે, કારણ કે થ્રી ઇડિયટસ એમાં કેવું બતાવવામાં આવે છે, કે જે મતલબમા આપણને ગમતું હોય તેને જ આપણે ફોલો કરવું જોઈએ જેમ કે તેમાં શેને જે રેન ચો નામનો કેરેક્ટર હતો ત તેને મતલબ મશીન થી ખૂબ જ વધારે એવો પ્યાર હતો એટલે સેને તે એન્જિનિયરિંગ કરતો હતો જેથી કરીને તેને એમાં પેસન હતો એટલે તે ખુબ જ વધારે તેમા આગાડી વધીય એવું તેમાં મુવીમાં બતાવવામાં આવે કે આપણે જે વસ્તુમાં પેશન હોય તેમાં જ આગળી વધી શકીએ છે, અને એ કામ કરીએ તો કામ પણ આપણને નથી લા તો તો એવું બધું આપડે સારી મુવી જોશું તો આપણને ખુબ જ વધારે એવું શીખવા પણ મળશે તમારે શું કેવું છે?
હા તમારી વાત તો સાચી છે, એમ આપણને સારી મૂવી એમ જોવી જોઈએ આપણાથી તેનાથી કે ટલું બધું મતલબ ઘણું શીખવા મળે છે, અને આપણને ઘણી બધી એમ મુવી જોઈએ તો ફિલ્મ જીવનમાં આ એટલે સારું શિક્ષણ એટલે ઘણી ફિલ્મો જીવનમાં સારા પાઠ અને મૂલ્યો પણ આપણને શીખવે છે. એટલે આ પને નવી નવી અને અલગ અલગ જુદી જુદી મુવી જોવી જોઈએ તેનાથી આપણા જીવનમાં બી થોડીક અસર પડે છે. એના કારણે આપણે મૂવી ત જોવી જોઈએ.
હા કારણ કે જો આપણેે મોટિવેશન વાળી ને એવી બધી મુવી જોશું ને નો ખૂબ જ વધારે એવું સારું પણ પડશે કારણ કે મોટિવેશન વાળી મૂવી થી આપણને મોટિવેશન મળે છે, પરંતુ જો આપણે એનિમલ ટાઈપ ને એવી બધી મારો મા મારા મારી વાળી મુવી જો શું તો આપણને કઈ એવું શી ખવાનું ન મળશે અને જો મતલબમા એ મૂવી આપણે એક ટાઈમ પર જોઈએ તો મતલબમાં ખાલી ફોન હારું જોવું જોઈએ અને મતલબમાં તેનાથી કઈ આપડે શીખ ન લેવી જોઈએ કારણ કે જો એવું બધી બાબત આપણે નાના છોકરાઓને દેખાડશો ત નાના છોકરા તમને ખબર જ છે, કે જે મતલબમાં જોઈ છે, એ જ શીખે છે. તો આપડે તેઓને એવી બધી મુવી ન દેખાડવુ જોઈએ જેથી કરીને એ લોકો ખોટું ના શીખે
હા તમારી વાત તો એકદમ સાચી છે, ને આપણે એમ જોવા જયએ તો એમ મુવી આપણે બોવ બ ધુ એમ જાણવા મલે છે, ફિલ્મમાં એટલે આપણે ફિલ્મમાં પ્રેમ મિત્રતા પરિવાર અને દેશભક્તિ જેવી લાગણીઓ પણ એમ. દર્શાવવામાં આવે છે ને તેનાથી આપણને ખુબ મતલબ શીખવાનું બી મળે છે. આપણને આપણા ફ્રેન્ડ મિત્ર ફેમિલી શિક્ષણ કેવું. વ્યવહાર કરવો જોઈએ તે બધું આપણને ખુબ જાણવા મળે છે અને આપડે એવી રીતે નવી નવી મુવી પણ જોવી જોઈએ ને જે. આપણે મતલબ- જીવન આપડે તે દરરોજ એમ યુઝ કરતા હોય તેવી જ આપણને મૂવી બતાવવામાં આવે છેને તેવી જ આપણને મૂવી જોવ જોઈએ. ને અલગ અલગ દેશોમાં ને અલગ અલગ રાજ્યોમાં તો સંસ્કૃતિ મતલબ દર્શાવે છે તેવી. આપણને બી બધું શીખવું જોઈએ અને તે બધું આપણને બી કરવું જોઈએ લાઈફમાં
હા અને મને મેં મુવી ની વાત કરું તો મને જે મતલબ એમ એસ ધોની ની મવી છે. એ મુવી ખુબ જ વધારે એવી ગમે છે કારણ કે જે એમ એસ ધોની મૂવીમાં બ ટામ આવ્યું છે જેમ રિયલ સ્ટોરી પર આધારિત છે. અને તેમને જે બાયોપિક બનાવવા ણાયું યું છે. એ બાયોપીિક મને ખૂબ જ વધારે એવું ગમે પણ છે. કારણ કે તે મતલબમાં એમેઝોની છે. ને જયારે નાના હતા તો. એ ખુબ જ એ ગરીબ પરિવારમાં હતા અને ગરીબ પરિવાર માંથી તેમને મતલબ એક સપનું જોયેલું હતું કે ક્રિકેટર બનવાનું. અને ટીઓ જયારે મતલબ ક્રિકેટર બનવા નીકળ્યા તો. તેમની ઘરની હાલત એટલી સારી ન હોવાથી તેઓ તેના પર એટલું બધું ધ્યાન ન આપી શકતા હતા અને તેમની મતલબમાં તે જ અ ચાલુ કન્ટિન્યુ દરમિયાન છે ને તેમમને જે સરકારી નોકરી પણ લાગી હતી અને સરકારી નોકરી. લાગી જ આ મતલબ તેઓ એક બે વર્ષ ત્યાં કામ પણ કર્યું અને કામ કરવાથી પછી તેમનું ક્રિકેટ જે ખુબ જ વધારે એવું ખરાબ થઈ ગયું. પરંતુ તેમણે પોતાની સરકારી નોકરી છોડી અને પછી તેઓ પોતાના પેશન ઉપર ગયા અને પછી તેઓ. ખુબ જ વધારે એવા મોટા ક્રિકેટર બની. જો આપણે પેશન ને ફોલો કરીશું ખુબ જ વધારે આગળડી વધીશ એવું બધું તેમાં બતાવવામાં આવે છે. તો જેથી કરીને તે મને ખુબ જ વધારે એવું ગમ્યું અને એ હું મને જોવાની ખુબ જ વધારે એવી મજા પણ આવે છે. અને બીજું તો શું કે મને કાર્ટૂન જોવાની ખુબ જ વધારે ગમે છે તો મને થડુંક જણાવશોને તમને કાર્ટૂનમાં કહી મવી. કય મતલબમાં કાર્ટૂન વધારે ગમે છે.
કાર્ટૂન ની વાત કરીએ તો મને મધર કેને હું નાની હતી ત્યાં તો મને કાર્ટૂન જોવાનું બહુ ગમતું હતું. તો ત્યારે હું ડોરીમન એટલે છોટા ભીમને બીજે બધા કેટલા બધા કાર્ટૂનો હોય તે બધા મેં ખુબ વધારે જોતી હતી પણ હાલમાં મતલબ એટલા મોટા થઈ ગયા એટલે કાર્ટુન જવાનું તો એમ- ઈચ્છા નહી થાય પણ હવે હું એટલે આપડા સાઉથ કોરિયાના કેડરામાં આવે છે તે વધારે જોવું છેું તે આપણા એટલે યુઝફુલ લાાઈફ માટે બી હારા છે ને એનાથી આપણને ઘણું બધું શીખવા મળે છે ને આપણા ઈન્ડિયા કરતાં તે સાઉથ કોરિયા ના લોકોમાં એટલું બહુ બધું ડિફરન્ટ છે ને આપ ત્યાં બી એવું થવું જોઈએ ત્યાંથી આપણને બહુ બધું શીખવા મળે છે. અને તેલગના ત અલગનો કે ડ્રામા બતાવે છે તે આખા આપડે સુડન્ટ લાઈફ કર છે ને તેમાં શું કરવું જોઈએ કેવું રેવું જોઈએ એટલે જોબ સાથે આપણે સ્ટડી બને હોય આપડણે કરવું જોઈએ તે બધું બઉ એટલે જાણવા મળે છે. તે બધું બી આપણને જ જોવા જોઈએ
હા તમારી વાત એકદમ સાચી છે. અને મતલબમાં કા્ટુન જે તમે મતલબમાં કીધું કે હમણાં હું નથી જોયું પરંતુ કાર્ટૂન જોવાની કઈ ઉંમર હોતી નથી જેથી કરીને મેં તો હંમેા હમણાં પણ જોઉં છું અને ખુબ જ વધારે મને હમણાં પણ મજા આવે છે અને કાર્ટૂન જયારે મે નાનો હતો હતો હતો ત્યારે કૂલ જતા પહેલા મે ખૂબ જ વધારેવું કાર્ટૂન જોઈને જતો અને આવીને પણ કાર્ટૂન જ જોતો કારણ કે ત્યારે મારા પર એવું ક ફોન કેવું વસ્તુ ન હોવાના કારણે મેં કાર્ટૂન જોતો અને ટીવી મતલબ ખૂબ જ વધારે મજા આવતી હતી અને બીજું તો શું કે જ્યારે મતલબમાં કાર્ટૂન બંધ થતું હત ત્યારે મતલબ તારક મહેતા કવડા ચશમા નામની એક સિરિયલ આપતી હતી એ સિરિયલ મતબમાં હજુ પણ મે જોવું છું અને ખુબ જ વારે એ મજા પણ આવે છે. કારણ કે તે જે સિરિયલ હતી એ ફેમિ શો હતી અને જે ફેમિલી સાથે અમે ખુબ જ વધારે એવ જોતા હતા અને હમણાં પણ જોઈએ છે જયારે જમવા બેસી ત્યારે કારણ કે સિરિયલ ખુબ જ એવી મતલબમાં કોમેડી સિરિયલ હોવાના કારણે જે બધા જ મતલબ આ જગ્યા જોવામાં આવતી હતી અને ખુબ જ પોપ્યુલર પણ સિરિયલ હતી તો તમે પણ તારક મમાં સિરિયલ જોતા હતા
હા હું ત્યારે એટલે નાની હતી ત્યારે બી જોતી હતી અને હજુ પણ હું આ સિરિયલ જોઉં છું તલા ત મને બહુ ગમે છે ને આ એમ જોવાની મજા બી આવે છે આપડણે એમ બપોરે જમતા હોયએ એમ ફેમિલી સાથે બેસેલા હોય તો આપણને જોવામાં બી સારું લાગે ને એમ સારું છે એમ જોવા જ આપણને એમ વધારે આ બધું જોવું બી નહી જોઈએ એક તરથી વધુ સમય એટલે વધુ સમય મૂવી એવું બધું જોવાથી આપડો એટલે સમય ન પણ બગાડ થાય થાય છે અભ્યાસ અને બધામાં બી આપણને ધ્યાન ઓછું પડે એટલે આપડે વધારે બી નહી જોવું જોઈએ એનુ થોડુંક લિમિટમાં જોવું જોઈએ એક બે કલાક
હા તમારી વાત એકદમ સાચી છે કારણ કે જો આપડે હેમન ખાલી જોઈને લાગી રહ્યો શું તો તે પણ ના ચાલે કારણ કે જો મતલબ મૂવી આપણે જોવી જોઈએ પરંતુ મતલબમાં પોતાનું મૂડ ફેશ કરવા માટે એવું જ જોવું જોઈએ પરંતુ આખો દિવસ જો આપણે મલ મુવી જોવા લાગી રશું તો સારું ના પડશે અને સારું ના કહેવાય કારણ કે આપડા ફ્યુચર માટે એ ખૂબ જ ખરાબ બાબત કે પરંતુ આપણેે તો પોતાનું મૂડ ફ્રેશ કરવા માટે તો સારી સારી મુવી જોઈશું ને તો આપણું મૂડ પણ ફ્રેશ થઈ જશે અને આપણને એક અલગ જ મતલબમાં મજા જેવી આવશે તો જેથી કરીને આપણે સારી સારી મવી જોવા જોઈએ અને મતલબ મને તો મૂવી જોવાનો ખુબ જ વધારે મ નાનપણથી જ શોખ હોવાથી મેં તો ખુબ જ વધારે્યો મૂવી પણ જોઉ અને જે માર્વેલ ની મુૂવી આવે છે એ મને મવી ખુબ જ વધેવી ગમે છે જેમ કે માર્વેલની મુૂવી ની વાત કરું તો મને તેમાં મને ખુબ જ વધારે મ ઠોર ની મૂવી ખુબ જ વધારે ગમે છે અને બીજું છે મતલબ આયરમેન ની મુવી ખુબ જ વધારે ગમે છે અને જે એન્ડ ગેમ મુવી બનાવામાં આવી છે તો એન કે મવીમાં પણ ખુબ જ એવું મને ગમે છે કારણ કે તેમાં જે અ આયરમેન જે છેલ્લે લાસ્ટ માં ચપી વગાડી ને બધી મતલબ બધા ને મારી નાખી છે તો તે સીન ખુબ જ વધારે મજા પણ આવે છે તેમાં અને જયારે થઠોરનો હથોડો અ કેપ્ટન અમેરિકા ઉચકે છે તો તે જોવાની પણ ખુબ જ વધારે મજા આવેશે તો જેથી કરીને માર્વેલની મૂવી મને ખૂબ જ વધારે ગમે છે પરંતુ બધા મારો મેન કેરેક્ટર સ્પાઈડરમેન છે એટલે સ્પાઈડરમેન માર ફેવરેટ કેરેક્ટર હોવાથી તેની હું બધી જ જોઉં છું તો તમે પણ મતલબમાં જે માર્વેલ ની મુૂવી આવે છે એ બધી મૂવી વોચ કરો છો કે પછી એ નથી જોતા
ના આવું બી તો હું નથી જોતી પણ મેં હું વધારે કઈને તો કેટરામાં વધારે જાઉં છું ને એમ જોવા જ મને મૂવીમાં તો વધારે તો નહી ગમે સયારા છે કભી ખુશી કભી ગમ ને બીજી પી કે પિક્ચર એ બધી મૂવી ગમે છે પણ હાલમાં તો હું વધારે મવી નથી જોતી એ મૂવી જોવી એ ખરાબ પણ નથી પણ પરંતુ તે મર્યાદિત સમય માટે અને સારી પ્રેરણાદાયક ફિલ્મો જોઈવી જ જોઈએ ને તેનાથી મનોરંજન સાથે જ્ઞાન અને સારા સંસ્કારો પણ આપણને મળે છે એટલે આપણે વધારે બી મુવી નહી જોવી જોઈએ ઓછા પ્રમાણમાં જ આપણને મૂવી જોવી જોઈએ
હા આ વાત તો તો મારી એકદમ સાચી છે અને જો આપણે એકદમ મર્યાદિત પ્રમાણમાં જ મૂવી જોશું ને તો જ આપણને સારું પડશે પરંતુ આપણે મતલબમાં ખાલી સમયમાં રીલ જોવા કરતાં આપણે મૂવી જોઈએ ને એ ખૂબ જ સારું કહેવાય કારણ કે જો આપડે રીલ જોશું તો આપડો જે મતલબમાં જે મતલબમાં જોવાનો ટાઈમ છે એ જોવાનો મતલબ આપણું અંદરથી એમ કંટાળો આવશે અને જો પંદર પંદર સેકન્ડ ની આપણે રીલ જોવા કરતાશે ને એક આખી મૂવી જોય ને એક ખૂબ જ સારું કેહેવાય આપણા શહેર માટે પણ કારણ કે જે પંદર પંદર સેકન્ડ ની આપડણે નાની નાની રીલ જોઈએ ને એ આપણા શેહદ માટે ખુબ જ વધારે ખરાબ પણ કહેવાય છે. એવું કહેવામાં આવે છે તેથી કરીને આપણે મતલબ એક સારી મુવી જોઈ કાઢીએ એ સારું કેહેવાય
હા વાત તો તમારી સાચી જ છે
હા તો મતલબ ચાલો આપણેે એકાદ દિવસે જાયએ મુવી જોવા અને મતલબ માં આ જે મુવીઝ ફાયદામેની નવી પડવાની છે તો એ જ મુવી જોવા જઈએ તો ચાલો મળીએ આપડે હવે જયારે મૂવી જોવા જઈએ ત્યારે જ-
હા સારું ચાલો